હા બોલો.
કેમ છો મજામાં?
હા મજા મજામાં તમે કેમ છો?
કેવું ચાલે છે તમારું બધું રૂટીન?
લે છે પણ અત્યારે કવું ન, તો એટલી બધી ગરમી પડી રહી છે ને તો એવું એવું થાય છે કે આ વાતાવરણનું ના પર્યાવરણનું શું થશે આટલી બધી ગરમી વધી ગઈ છે તો.
હા સાચી વાત છે જુઓ ને ગ્લોબલ વોર્મિંગ, હવે તો અમે કાલે કે પરમ દિવસે જ, ઘર થોડી સાફ સફાઈ કરતા તા ને, તો મારા હસબન્ડે એમ કીધું કે હવે ભીડ માંથી કે કે રેનકોટ ની છત્રી કાઢી જ મૂકજે, ગમે ત્યારે વરસાદ પડશે એમ. બધો વરસાદ બી પડશે ને સાથે સાથે ઠંડી બી લાગશે, સ્વેટર ને બધું અંદર મુૂકતા હતા ને તો બધા છોકરાઓને એક એક જોડી સ્વેટર ને બધું જ બહાર કાઢી રાખું, કઈ ઋતુમાં શું થાય છે ને ખબર જ નથી પડતી પર્યાવરણ પ્રદુષણ, એટલું બધું વધી ગયું છે લોકો સમજતા નથી. થી, ડેવલોપિંગ કરવું છે વૃક્ષો કાપી નાખે છે, જેના કારણે વાતાવરણની એટલી બધી અસર થઈ છે ને કે વેધર, વારંવાર બદલાયા કરે છે.
હુ સાચી વાત છે કે ગમે ત્યારે વરસાદ પડી જાય ગમે ત્યારે એટલી બધી ગરમી પડી જાય, ગમે ત્યારે ઠંડી પડી જાય, અને લોકો રોડ પહોળા કરવા માટે જે આજુબાજુના વૃક્ષો છે એટલા બધા કાપી નાખ્યા છે, એના કારણે જે આર સી સી રોડ લો હી તે કરે છે, તો એના કારણે બહુ જ ગરમી વધે છે.
મે છે ને હમણાં જે ન્યૂઝમાં જોયલું, કે એક ગામનું નામ એક્ઝેક્ટ મને યાદ નથી, કે લોકો ભર બપોરે જયારે શોપિંગ કરવા ગયા હતા ને, તો રોડ પર પ થતા ને, તો ડામર નો રોડ હતો ને તો ડામર નો રોડ ઓગ ડામર ઓગળી ગયો હતો, અને બધાના સ્લીપરને બધું એમાં ચોંટી જતું હતું, ને એ લોકો ના પગ ઉચકાતા જ ન હતા તો બે ત્રણ જણા તો બિચારા પડી ગયા, તો વિચાર કરો કે જો દા પેલું પદાર્થ ની આટલી વ્યવસ એટલું બધું હોય કે જે આખો ના આખો ઓગળી જતો હોય, તો વિચાર કરો કે માણસની શું દશા થતી હશે.
મનુષ્યોની સાથે સાથે આપડ પશુ ન બી વિચાર કરીએ તો બી પશુઓ બી બિચારા કેટલા તડપી તડપીને મરી જાય છે ગરમીના કારણે કેમ કે તો પાણીનું બી એટલું બધું પ્રદુષણ વધી ગયું છે હવાનું બી એટલું બધું પ્રદુષણ વધી ગયું છે કેમકે લોકો ફેક્ટરીઓમાંથી નીકળતા ધુમાડા વાહનો માંથી નીકળતા ધુમાડા આજુબાજુ કોઈ જગ્યાએ કોઈ આગ લાગી હોય એના ધુમાડા તો એના કારણે હવા તો એટલી બધી દૂષિત થઈ ગઈ છે કે શ્વાસ લેવો તો કઠિન થઈ રહ્યું છે જાણે આ વાતાવરણમાં
હા એકદમ સાચી વાત છે અમારે અહિયાં છે ને વાપી છે ને તો ત્યાં છે ને આખો ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો એ વાપી માં છે ને દર છ મહિને છે ને તો બધી ફેક્ટરીઓનું છે ને તો એટલે બધું જોવામાં આવે તપાસ કરવામાં આવે કે એ લોકોનું પાણી ક્યાં કાઢે છે એ લોકોનો નિકાલ ક્યાં છે ફેક્ટરી કયા પ્રકારની છે ધુમાડા નીકળે તો ક્યાં જાય છે એ બધું જ જોવામાં આવે છે જેના કારણે જનજીવન એટલે સામાન્ય માણસો ત્યાં રહેતા હોય ને તો તે લોકોને એ પાણી થી હવા થી કઈ પણ પ્રોબ્લેમ નહી થાય ને એ જોવામાં આવે છે. પણ શું થાય જય્યારે તતપાસ કરવા આવે ત્યારે બધું બરાબર બતાવી દે અથવા તો નની બતા પોતાનો ફોલ્ટ આવતો હોય તો પૈસા ખવડાવી દે અને પછી બાકીના સમયમાં એ જ નદીમાં નાળામાં તળાવમાં સરોવરમાં દરિયામાં એ ગંદુ પાણી ઠાલવે છે. જેના કારણે જળચર જે પ્રાણીઓ છે એ લોકો એ પાણી પીએ અથવા તો એ લોકોને કઈ રોગ થાય કા તો મરી જાય છે એવું અસંખ્ય થાય છે કોઈ કોઈ વાર અઠવાડિયે એક બે વાર તો એવું જોવા જ મળે કે ઘણી બધી માછલીઓ હોય કે ઘણા બધા જળચર પ્રાણીઓ હોય એ પા દૂષિત પાણીના લીધે દરિયાના કાંઠે તણાઈને આવ્યા છે ને પછી પાણી જતું રહે છે ત્યાં ને ત્યાં મૃત્યુ પાાયમાં
હમ સાચી વાત છે અને હવે મનુષ્યનો પ્લાસ્ટિકનોો ઉપયોગ એટલો બધો વધી ગયો છે કે જ્યાં જુઓ ત પ્લાસ્ટિકની બેગ પ્લાસ્ટિકની થેલી પ્લાસ્ટિક ના પડીકાના રેપર અને આ બધો કચરોઓ છે જમીનમાં કોઈ દિવસ નાશ પામતો જ નથી. એના કારણે તમે નગરપાલિકા જયારે કચરાના ઢગલા કરવા જાય અને તમે એ ઢગલા જુઓ તો કેટલા ઊંચા ઢગલા થઈ ગયા છે કારણ કે એ વસ્તુનો નાશ થતો જ નથી એટલે આપણે પર્યાવરણને બચાવવું હોય પ્રદૂષણથી આપણે પ્લાસ્ટિક પણ બંધ કરવું પડશે
એ તો સૌથી મોટી વાત છે પ્લાસ્ટિક ની તો પ્લાસ્ટિકનો આપડણે જે ઉપયોગ કરીએ છીએ ને એ તો એટલો ખત લે એકદમ ઈઝી લાગે છે પણ એ છે ને જમીનમાં ભરતું નથી જયારે કાગળનું કે બીજી કોઈ પોલથીન કે બીજી કોઈ વસ્તુ હોય ને તો આપડે જમીનમાં ફેંકે ને તો જમીન સાથે ભેડ ભેડસેડ થઈ જાય છે એનું તો આ પ્લાસ્ટિક તો થતું જ નથી અને પછી જયારે એ પ્લાસ્ટિક ના અંદર કઈ પણ ખાવાનું હોય ને અને કોઈ પણ જાનવર ખાવા માટે ત્યાં જાય ને તો પ્લાસ્ટિકની અંદર હોય ને તો બિચારો સાથે પ્લાસ્ટિક ખાઈ લે છે એટલે એના લીધે એને એટલી બધી શરીર ની તકલીફ થાય છે અને પછી એ બીમાર પડે છે અને રોગ થાય છે અને છેલ્લે મૃત્યુ પામે છે.
હમ બઉુ સાચી વાત છે તમારી કેમ કે હવે તો કેવું થાય છે બધી ફેક્ટરીઓ એટલી બધી વધી ગઈ છે કેમ કે મનુષ્ય જીવન એટલું બધું દોડભાગ ભર્યું એટલું બધું ફાસ્ટ એનું જીવન ચાલી રહ્યું છે કે દરેક વસ્તુમાં એ શોર્ટકટ શોધી કાઢે છે માણસોથી કામ થતું હો એવ બધું મનુષ્યથીથા મનુષ્યના બદલે હવે કોમ્પ્યુટર કરે સ મોટા મોટા મશીનો કરે છે તો એ મશીન એ કેમિકલ એ બધું હવે કંપનીઓ ક્યાં ઠલેવે છે તો કેટલીક કંપનીઓ પાણીમાં ઠલવી દે છે તળાવોમાં ઠલવી દે છે જાણે કે તળાવમાં રહેલા મનુષ્ય ન માછલીઓ પીવાલાયક પાણી બી નથી રહેતું આપડે બી પાણી ન એટલું પ્રદુષણ થાય છે બિચારા પ્રાણીઓ શું કરે કે પાણી બી એટલું ગંદુ થઈ રહ્યું છે. ધીરે
હા એ લોકો ને ખાવાના બી ફાફા છે ને હવે તો પાણી પીવાના પણ ફાફા પડી ગયા છે કે બિચારા ક્યાં જાય પેલા એવું હતું આપડી આપડી જે સંસ્કૃતિ ને સંસ્કૃતિ જે હતી ને એમાં એવું હતું કે ભાઈ આપણા મમ્મી પ્પ મમ્મી જે રોટલી બનાવે ને તો પેલી ગાયની ને બીજા કૂતરાની કાઢતી ને પછી આપણા માટે રોટલી કરતા હવે તો એવું કઈ છે જ નહી જેના કારણે પ્રાણીઓ એટલા બધા ભૂખા મરે છે અને પછી જી હોય ને તે ખાઈ લે છે ને જેના કારણે એ લોકોને એટ બધા રોગ થાય છે અને એ રોગ ફેલાય છે જેનાથી પ્રદુષણ પણ દૂષિત થાય છે આસપાસના માણસોને પણ એ રોગ લાગી જવાનો કેવી સંભાવના રહે છે તો તે પ્રાણી એકદમ એવું બની જાય છે ને કે જેને કૂતરું ને એવું કડે ને તો એને પણ બહ મોટો રોગ થઈ જાય
હા બરાબર છે અને હવે તો કેવું થયું છે આકાશ અને ધરતીની વચ્ચે આ બધું વાયુ પ્રદુષણના કારણે એક એવું લેયર બંધાઈ ગયું છે કે સૂર્યપ્રકાશ જે ધરતી પર પડે છે એ તો હવે ઉપર જઈ શકતોું નથી જે ઉપર જાય તો નવા નવા વાયુ પેદા કરે નવા વરસાદ માટેના એવા પવન ઉલાવણ એવું બધું થાય એટલે પ્રદુષણ ના કારણે એવું એક બંધારણ બંધઈ ગયું છે આકાશના ધરતીની વચ્ચે જેના કારણે અતિશય હવા આટલી ગરમ ફેંકાય છે ન પહેલાના જમાનામાં આપડણે જયારે નાના હતા ત્યારે આપણે બપોરે ચાર વાગે બી તડકામાં રમવા જઈ શકતા હતા કોઈ એવા એસીની જરૂર નથી પડતી કે કોઈ એવા કુલર ની જરૂર નથી પડતી
હા હા સાચી વાત છે હવે તો એસી વગર તો કોઈને ચાલે જ નહી ભલે સામાન્ય ઘર હોય ને તો તે લોકોને પણ નાનું કુલર જેવું આવે ને તે પણ એ લોકોના ઘરમાં હોય છે ને કોઈના ઘરે એસી નહી હોય ને તો આપણે એમ પૂછીએ અરે તારા ઘરે એસી નથી એવું આશ્ચર્યજનક વાત કરે છે કારણ કે ગરમી જે એટલી બધી વધી ગઈ છે ને પેલા તો એસી ની જરૂરત નથી કોઈ પણ વૃક્ષ ના નીચે ખાટલો નાખીને સુઈ જાવ એટલે ઠંડો શીતળ પવન આવે
હમ બરાબર
થાય છે અને ટેમ્પરેચર વધી જાય છે જેના કારણે એટલી બધી ગરમી છે ને કે જેના કારણે મનુષ્યોને પ્રાણીઓ આખા શેકાઈને શીકાઈ ગયા છે.
પેલા તો અમે જરા નાના હતા હને એટલે બધ બધા અગાસીમાં સુવા જઈએ બાજુ વાળા બી છોકરાઓ બી અગાસીમાં સુતા હોય એટલે બધા રાતે વાતો કરીએ સવારે મોજ મસ્તી કરીએ અને અત્યારે જો આપડે એવો વિચાર કે અગાસીમાં સુવા જઉં છું તો ઇમ્પોસિબલ કેમ કે બધાના જ ઘરે એસી આજુબાજુ કોઈ ફેક્ટરી હોય કોઈ ક્લાસીસ હોય કોઈ ઓફિસ હોય કોઈ બેંક હોય બધામાં જ એસી એટલે એ એસી ની એટલી ગરમ હવા બહાર ફેંકાતી હોય છે.
એટલે આપડે થઈ ગયું છે ના છૂટકે આપડ ઘરમાં સવું પડે આપડે જો મન થી ઈચ્છા કરીએ કે આપડ ખુલ્લા વાત તણમાં શું છે તો આપડણે સિટી ની બહાર જવું પડે સિટીમાં તો શક્ય જ નથી કે આપણે અગાસી પર સુઈ શકીએ કે બહાર ગેલેરીમાં બેસી શકીએ કેમ કે એસી માંથી નીકળતો ગરમ પવન એ આપણને સુવા જ ના દે
હા સાચી વાત છે હવે તો શું વાત કરું મારે કે પોલ્યુશન પોલ્યુશન કરીને તો હવે ત્રાહીમાં આમ પોકારી ગયા છે. દિલ્હીમાં તો એવું છે કે તમારે શુદ્ધ હવા લેવી હોય ને તો શુદ્ધ હવા પણ નથી એટલે ત્યાંની નગરપાલિકા શું કરે કે જે મોટા મોટા વૃક્ષો હોય ને એને છે ને પાણી નો છંટકાવ કરે કે જેના પર ધૂળ ને બધું લાગેલું હોય ને તો એ નીકળી જાય અને એને પાણી છાંટે જેનાથી એ વૃક્ષો લીલાછમ થાય ને એમાંથી આપણને ઓક્સિજન મળી રહે તો દિલ્હી જેવી તો એવી ઘણી બધી મેટ્રોપોલિટન સિટી છે કે જેના અંદર આવું કરવું પડે એક બાજુ આપડણે ગવર્મેન્ટ એમ કે છે કે ભાઈ શહેરી વિકાસ કરો પણ સાથે સાથે પ્રદુષણને પણ બચાવવું જ પડશે કારણ કે જો પ્રદુષણ થશે તો માણસો એમ જ મૃત્યુ પામી જશે રોગચાળો ફેલાઈ જશે બધું થશે તો આ બધું પ્રોગ્રેસ કરેલાનો મતલબ શું
સાચી આચ એટલે આપડણે પર્યાચરણ પ્રદુષણ જો અટકાવવું હોય ને તો વધુમાં વધુ વૃક્ષો વાવા પડશે કેમ કે શરૂઆત આપણે મનુષ્યથી જ કરવી પડશે તો જ આપણા બાળકો આપડી આવનારી પેઢી સ્વસ્થ હવા સ્વસ્થ પાણી અને એ બધું મેળવી શકશે નહી તો એ લોકો માટે બહુ મુશ્કેલ છે. અને દિલ્હીમાં તો તમે કીધું એ વસ્ત સાચી તમારી તો ધીરે ધીરે ઇલેક્ટ્રિક વાહનો આવી રહ્યા છે એ ધીમાડો ઓછો થાય એ પોલ્યુશન ઓછું થાય સરકાર બી ધીમે ધીમે એ બાજુ ધ્યાન આપે છે પ્લાસ્ટિક પર બી કેટલીક જગ્યાએ તો પ્રતિબંધ લાગી ગયા છે કાગળ ની અને કાપણી જ થઈ છે. ચાલી રહી છે અને હવે સ્કૂલોમાં કોલેજોમાં કે વધુમાં વધુ છોકરાઓને વૃક્ષો વાવાનું શિક્ષણ આપવામાં આવે છે જેથી આવનારી પેઢી વૃક્ષો વધારવા આવશે તો આ ગરમીથી થોડું બચી શકાશે અને વાતાવરણ બી થોડું શુદ્ધ થઈ શકશે
હા પ્રદુષણને તો રોકતા અટકાવવું જ પડશે આપણે જો એ વધતું જશે અથવા તો એનો ફેલાવો જો વધી જશે અને એની સામે જો વૃક્ષો નહી હશે તો માણસ ન જીવન જીવવાનું અશક્ય બની જશે વૃક્ષો વગર જીવન નથી કારણ કે ઓક્સિજન વૃક્ષો જ આપે છે બીજું કોઈ આપી નથી શકતું પણ જો આ વૃક્ષો નહી વાવાયા અથવા એ જે વાવેલા છે એનું જતન કરવામાં નહી આવ્યું અથવા જે છે વૃક્ષોને તોડીને કઈ પણ ગવર્મેન્ટ જો કામ કરશે તો એનું બહુ મોટી ભરપાઈ કરવી પડશે કારણ કે આપડણે આજે વૃક્ષો વાવીએ તો કઈક કાલે ઉગીને મોટા નથી થઈ જતા એ મોટા થાય પછી આપણને ફળ ફૂલ અને ઓક્સિજન આપે છે એટલે આપણે એને મોટું થાય ત્યાં સુધી એનું જતન પણ કરવું પડે એને સાચવવું પણ પડે પાણી પણ આપવું પડે બધું જ કરવું પડે ખાલી વૃક્ષો વાવી દેવાથી આપડી ફળ જ નથી મટી જતી
સાચી વાત છે એટલે હવે આપણેે બધા ભેગા માંઈને વાય્યું પ્રદુષણ પાણી નું પ્રદુષણ હવા પ્રદુષણ અને જમીનતું પ્રદુષણ રકવા માટે આપણે એક અભિયાન કરીશું જેથી આપણે શુદ્ધ હવા મેળવી શકીએ તમારી જોડે વાત ક ખુબ આનંદ થયો આવજો
થેન્ક યુ આવજો